ન નૈવરા થઈ ગયા ઘ રાંધીને
ના, જો બેન હજીક મારે ઘર વાડો આવ્યો નથી એને ગરમ ગરમ રોટલી ખાવી જોઈએ ત્યાં આવે પછી રોટલી બનાવું ને
ઓહ તો તો બઉ હાટવડા તમે ફરવાનું બધું ગરમ ગરમ ખાવા જોઈએ. એને બધું ગરમ ખાવા જોઈએ. તમાર
હા, હો એને ગરમ-ગરમ જ જોઈએને ટાઢું હોય તો એ ખાઈ એ ન અમારે તો પાસું બનાવવું પડે.
હા. એ તમારે તમારા ઘરવાળાને શીખવાડ દે ને પ અમારા ઘરવાળાને જેમ રાંધતા બાંધતા એટલે વાંધો ના આવે. તમારે ઉપાધિ ન પછી કંક જવું હોય તો
પણ અમાર ઊંધું છે બેન અમારે હું કામ ઉપર ન જતી હોય હું ઘેરે હોય ની કામ ઉપર જતા હોય એટલે એને આપણે કરીને ખવરાઈ દેવું પડે ને કામ કરીને આવીને થાકી જાય. ભૂખ લાગી હોય પછી આવે પછી ગરમ-ગરમ ખવરાવવું પડે ને આપડે કામી
એ તો છે આમાં ઘરવાળો ત્યાં બાજુમ છે થાંભ રહેતી, હા. વાત પૂછોમા
એલે તમે મારી પાસે કમે કરાવો મારી વાતોય કરો એ ભલે ને એક થામણું બાજુ માંથી હટાવતાય ન હોય. બીજું બોલો બીજું હું આલે? નહી મને તો આવે છે, તમને હરખાય એકદમ તમારે વરસાદ પાણીની લીધે જડક તકલીફ થતી હશે